હલ
કેમ છો?
આવે છે મારો અવાજ?
હા આવે છે. કેમ છો?
બસ જો મજામાં. શું કરતા તા?
બસ જો અત્યારે તો રસોઈનો ટાઈમ થયો છે તો હવે રસોઈ કરવાની તૈયારી છે.
સાચી વાત. મને તો એમજ થાય ચોમાસામાં તો કાંઈક તહેવાર જ ના આવે સાચી વાત કઉં હું તો તહેવારની જ આખો દીવસ રાહ જોતી હોઉં કે કાંઈક આવે, બધા મળીએ. આ ચોમાસામાં એકે તહેવાર ના આવે.
હા એટલે કેવું આમ વરસાદ આવે ને એટલે આમ બાર નીકળવાનું ના થાય પણ હવે જન્માષ્ટમી કે એવું કઈ આવશે તો આપણને એવું થાય કે બધાંને હળીયે મળીએ એ બાને એમ
સાચી અને એમ પણ અમારે તો જન્માષ્ટમીનો કાંઈક અહિયાં ઉજવાયલ બધે મેળા થાય. બધાં નાના નાના ગોકુળિયા મસ્ત બનાવે કૃષ્ણ ભગવાનના. ને પછી મટકી ફોડ અમારા ફ્લેટમાં એ લોક કો બધા નાના નાના છોકરાઓ ભેગા થઈને મટકી ફોડનો પ્રોગ્રામ રાખે. પછી બધા સાથે મળીને રાત્રે બાર વાગે આરતી કરી. કે આ બધું છે ને આપણને રોજિંદી જીવનથી આપણને કાંઈક અલગ કરવાની મજ એ જ આપડે ખાધું, પીધું પછી ઉ પાછા ઉભા થયા પાછી રસોઈ કરી. ને આવા કાંઈક વચ્ચે વચ્ચે તહેવારો આવે ને તો રૂટીનમાંથી આપણને ઘણી શાંતિ મળે કે ભાઈ હા તા બધાં મળશે, આમ કરશું. કે તહેવારની તો કઈ મજા જ અલગ છે મને એવું લાગે સે.
સાચી વાત છે એટલે કેવું આમ સામાજિક જીવનથી આપડણે નહી તો આપડી રોજબરોજ એટલા બિઝી હોય ને આપણી લાઈફ માં કે સામાજિક જીવન થી ખરેખર દૂર છ એવું લાગે પણ જયારે તહેવાર હોય ને ત્યારે આમ બધા એક થઈ અને તહેવાર ઉજવે ને ત્યારે ખરેખર ખુબ મજા આવે તો અમારી સોસાયટી માં તમે જેમ મટકી ફોડ નો કાર્યક્રમ હોય અને અમે લોકો છે ને રાત્રે નીચે ભજન રાખીએ બાર વાગે દર્શન કરીએ એની પેલા ભજન રાખીએ અને બાર વાગે એક્ઝેક્ટ ભજન પૂરા થઈ જાય એ રીતે ગોઠવીએ અને પછી બાર વાગે કૃષ્ણનો જન્મ ઉજવી અને પારણને જઝુલાવી અને પ પછી અમારો ઉત્સવ પૂરો થાય એટલે એ ખરેખર છોકરાઓને પણ શીખવા મળે અને અમે છે ને ગયા વખતે મારી સોસાયટીમાં એ પણ કર્યું કે મેં અને મારી એક ફ્રેન્ડ છે સોસાયટીમાં તો અમે બંને મળી અને છોકરાઓને એક અઠવાડિયા પેલા પ્રેક્ટિસ કરાવી અને આખી કૃષ્ણ લીલા નું એ લોકોને બધાને અલગ અલગ બનાવ્યા અમે બધાને અલગ અલગ કેરેક્ટ આપીને અને આખી કૃષ્ણ લીલા છે ને એ લોકો પાસે કરાવડાવી છોકરાઓ પાસે એટલે શું એ પોતે પાત્ર ભજવે આખું જોવે પોતેને પોતે કરેલું છે અથવા તો એના ફ્રેન્ડ છે એની અંદર તો એ લોકો છે ને એકદમ આતુરતાથી જોશે એને કદાચ આપડણે બેસાડીએ ને કે ભાઈ તમે આ જુઓ કૃષ્ણની સિરિયલ છે આ તે તો એ લોકો નહીં જોવે પણ એના જ ફ્રેન્ડ જયારે પરફોર્મ કરતા હોયથ પોતે પરફોર્મ કરતા હોય ને પોતાના ડાયલોગ યાદ રહી જતા હોય તાર પછીને છે ને આ બધું આપણું જે પૌરાણિક કથાઓ છે ને એને બહુ જલ્દી થી ગ્રાપ થઈ જાય એમ જલ્દી થી કેચઅપ કરી લે પોતે
એકદમ સાચી વાત છે હા મને તો એમ જ લાગે છે કે છોકરાઓને તમને મોબાઈલ થી દૂર રાખવા હોય ને આજના ટાઈમમાં તો તમને એ કઈક ને કઈક તહેવહર કઈક ને કઈક એક્ટિવિટી તો તમારે એમને અલગ આપ સ પડશે જો આપણી સંસ્કૃતિ સાથે એ લોકોને આપણે જોડવા હોય કે આપણી સંસ્કૃતિ શું છે આપણા ઋષિ મુનિઓ શું હતા કૃષ્ણ ભગવાન રામ એમની સ્ટોરીઓ તો આવા તહેવારો આપણેે એમને બતાવશું ને કે જો સપોઝ આપણે હવે નવરાત્રી લઈએ હે તો આપણેે એમને કહીશું કે માતાજી એ મે સાસુર નો વર્ત કર્યો હતો કા તો પછી આપે દિવાળીમાં એમ કહીશું કે રામ ભગવાન રાવણને માર્યા અને પાછા જયારે અયોધ્યા આ્યા એની ખુશી માં બધે ઘરે ઘરે દીવા થયા તા ત્યારથી આપણેે દિવાળી મનાવીએ છેએ તો એ લોકોને શું આપણી પરમ પરાઓ આપણા રિવાજો આપણેે કેમ દિવાળી મનાવીએ છીએ આ તહેવારો ખરી રીતે એના માટે હોય છે અને એ લોકો બી રૂટીન થી અલગ સરસ નવા કપડાં પહેરીને સવારે તૈયાર થશે દિવાળીમાં મોટા ને પગે લાગશે એ બધી આપણી સંસ્કૃતિ છે જો આપડે આ તહેવારો જ બંધ કરી દેસું ને તો છોકરા મોબાઈલથી સિવાય બીજું કઈ કરશે જ નહી મને તો એમ લાગે છે
ના એટલે મારે દિવાળીમાં છે ને એવો જ અનુભવ થયો મારો દીકરો છે ને એ પણ દિવાળીમાં પહેલાં એને બહુ કંટાળો હતો કેમ કે અમે લોકો ત્યાં છે ને અમારું જે નેટિવ પ્લસ છે ગામડે ત્યાં જઈએ કેમ કે બા દાદા ને લોકો ત્યા્યારે એટલે સવારે ત્યાં તો કેવું ગામડામાં વહેલુ ઉટ ઉઠવાનું હોય નવા વર્ષના દિવસે એટલે એને એક ફટાકડા ફોડવાની બહુ જ મજા આવે પણ બાકીનું બધું જે દિવાળીમાં કરીએ ને આપણે એમાં એને બહુ કંટાળો આવે ના એને રંગોળી કરવી ગમે અને ના તો એને વહેલું ઉઠવું ગમે સવારે એટલે પેલા એ બહુ એવું કરતો કેના મને નથી જવું ગામડે દિવાળી કરવા ત્યાં તો વહેલું ઉઠવું પડે છે આતે પણ જેમ જેમ એ મોટો થયો ને એમ એને સમજાયું કે ત્યાં આપણો પરિવાર રહે છે આપણા બધા કુટુંબી ઓ રે છે તો એની સાથે હળી મળળીને બધાને પગે લાગી અને બધાના આશીર્વાદ મેળવવા એ બહુ જરૂરી છે તો એ હવે એ વસ્તુ શીખી ગયો છે જયારે બે ત્રણ વર્ષ આગળ ગયો મોટો થયો એટલે એને બધું સમજમાં આવ્યું તો મને એવું લાગે છે કે જો આપણે એને પેલા છૂટ આપી દીધી હોય કે ના ભાઈ ચાલશે એમ નથી જવું આ તે તો પછી ક્યારે શીખસે જ નહી એટલે હવે એને ખબર પડે છે કે ફટાકડા ફોડવા એજ દિવાળી નથી અને દિવાળી હવે એ દીવા પણ જાતે કરે છે હું રંગોળી બનાવતી હોય ને તો આવી સનેમાં રંગપુરે એ તો આવું બધું મને મદદ કરે અને એને હવે તહેવાર ની ખબર પડે છે કે દિવાળી આપણે સુું કામે ઉજવીએ છીએ
સાચી વાત છે તહેવારોમાં તો આપણી જૂની વિસરાતી વાનગીઓ છે આપડી જે મીઠાઈઓ એ આપડી જે દાદી બા જે બનાવે છે અને આપડા છોકરાઓ જે હોશે હોશે શ ખાય છે કે જો તહેવાર આપણેે એના તહેવાર માં બ બાકી તો એ લોકોને શું અત્યારે તૈયાર જે ગુલાબજ પેંડા એના સિવાય એમને બીજું કઈ ખબર જ નથી કે શું આપણા વર્ષોથી દાદીઓ બનાવે છે જે આપડણે ભગવાનને જે ભોગ ધરાવીએ જે સીરોમ બનાવીએ એ બધું તો એ ભૂલતા જાય છોકરાઓ કે અમુક પેરેન્ટ્સ એ લોકોને શું કરે છે દિવાળીમાં ઘરે ના રે પણ ફરવા જતા રે ભ તમે છોકરાને ફરવા લઈ જાાવ તો એને તહેવારનું તો મહત્વ રહેવાનું જ નથી તમે એને એના બદલે પરિવારમાં રાખો મોટાઓને આદર આપદર શીખવાડો સવારે બેસતા વર્ષો દિવસે ઉઠીને પગે લાગવાનું તો એઈ લોકોમાં એ તહેવાર પ્રત્યે એને બી મન થશે કે હા મમ્મી ચાલ દિવાળી આવીઈ હવે આપડે બ દાદા પાસે જઈએ ઇવન તમે નવરાત્રી લઈ લો હવે તો આપડી નવરાત્રી ફોરેન સુધી પહોંચે પચી ગઈ છે આપણા ઘરમાં એટલા પ્રખ્યાત થઈ ગયા છે જે નવરાત્રિમાં નવ દિવસ આપણે માતાજીની આરાધના કરીએ છીએ એમની આરતી કરીએ છીએ હવે આપણા છોકરાઓને પણ ગરબા એટલા ગમે છે તમે જોજો એટ લોકો નવરાત્રી ની તો હવે તો નવરાત્રી ના ક્લાસો કેટલા ચાલુ થઈ ગયા છે ગરબાના મહિના બ્બે મહિના પેલાના ક્લાસીસ થાય છે તો આ બધી આપણી સંસ્કૃતિ છે ગરબે રમબુ માતાજીની ફોટો રાખીને આજે બાજુ એ તો વર્ષોથી આપણું ચાલતું આવ્યું છે આ બધું આપણે જો તહેવારો ઉજવશું નવરાત્રીની પાછળનું વિજ્ઞાન શું છે કે એના પેલા જે શરા્ધ્ય આવે છે એમાં પેલા જે સરદ ઋતુ આવે છે એમાં આપણા શરીરમાં કફનુંું પ્રમાણ વધે તો એને ઓછું કરવા માટે તરત આપડણે નવરાત્ર્રી ઋષિ મુનિઓ રાખીએ છીએ કે તમે જેટલું એટલું રાત્રે ફરો ઠંડક માં એટલું તમારું પીઠ પ્રકૃતિ ઓછી થાય અને તમારું શરીર રૂટનમાં રહેતો એટલે તમારે શરીરની એટલે આ બધી એના પાછળનું દરેક તહેવાર પાછળ નું વિજ્ઞાન છે તો એ આપણે છોકરાઓને સમજાવવું પડશે કે તહેવાર કેટલા જરૂરી છે આપણા માટે પણ અને એમના માટે પણ
સાચી વાત છે તમે જે કહ્યું ને શીતળતાનું તો એ ચંદ્રમાની જે ચંદ્રની જે શીતળતા છે ને એ ખરેખર આપણા શરીર માટે જરૂરી છે અને શરદ પૂનમ ના દિવસે આપણે જે દૂધ પહા બનાવીએે ને તો એ પણ કેવું કે છોકરાઓને ખબર પડે કે આપણે સુકામે ખાઈએ છીએ કે જયારે પિતત વધી જતું હોય તો એ પિતત શામક છે દૂધ પૌવા એટલે આપણે જો એને બનાવીને ખવડાવીએ તો એને ખબર પડે કે ના આ વસ્તુ શરીર માટે જરૂરી છે અને આપણે કઈ બી આપણા તહેવાર આવે જેમ કે શ્રાવણ માસ આવતો હોય કે કઈ બીજું એકાદશી કે એવું કંઈ આવતું હોય તો આપડે ઉ વાસ કરતા હોઈએ તો એ પણ આપણે છોકરાઓને સમજાવવું જોઈએ કે આપણા શરીરને એક દિવસ આ આ ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપીએ, પાચનતંત્રને આરામ આપીએ ને એટલા માટે હોય છે. અને તહેવાર માં પણ કેવું થાય છે કે હવે બાળકો કેવું કે બધા જ તહેવાર ઉજવે ને તેમાં સૌથી વધારે એ લોકોને ક્રિસમસનું ને એ વધારે મહત્વ થતું જાય છે. કેમ કે એમાં કેક કટ કરવાની ને બધી એને ખબર હોય છે પણ હવે આપણા છોકરાઓ દિવાળી માટે મતલબ ઓછા ઉત્સાહિત થતા હોય એવું ઘણી વખત જોવા મળે પણ જો આ આપણે એક માતા પિતા તરીકે જાગૃત થઈને એને સમજાવીએ તો એ ખરેખર ખુબ જ હરખ થી, ખુબ જ શોખથી આ બધા તહેવારો ઉજવતા થાય છે.
સાચી એ જ હવે તમે ઉત્તરાયણનું ઉદાહરણ, તમે યાદ કરો આપણેે નાના હતાં કેટલા મહિના પેલા આપડે ખબર છે અગાસીમાં ચડી જતા હતાં. પતંગ ના ચડે તો આપણને એમ નથી કેમ ચડતો માર તો ચગાવો છે. ને અત્યારના છોકરા બે ઠૂમકા લગાવ મમ્મી હાથ દુખી ગયા, એમ કઈન નીચે આઈન મોબાઈલ લઈને બેેશી જા. પણ એની તમે એ તેના માટે છે કે તમે સૂર્યના કોન્ટેક્ટમાં આવો મકરસક્રાતિને દિવસે. અને તમારા હાથની એક એક્સરસાઇઝ છે પતંગે. તમને લાઈફમાં કેટલું શીખવાડે છે. કે તમારે ક્યારે ઢીલ છોડવાની છે, ક્યારે તમારે ખેંચવાની છે એ બધી લાઈફ ને આ એક લેસન છે કે તમે એ બાહને ઉપર અગાસીમાં જાવ. સૂર્યનો તડકો લો મકરસક્રાંતિનો એટલે એની દરેક તહેવાર પાછળ એક વિજ્ઞાન છે એટલે છોકરાઓને ના આવે તોય આપણે હું તો કઉ લઈ જ જવા જોઈએ કે તને ગમે કે ના ગમે આજ તો તારે ઉપર આવવું જ પડશે. હ
આટલે તમે તમે જે વાત કરી ને એવું મારી સાથે પણ થતું પેલા છે ને હોળીમાં મતલબ બધાં કલર કરે અને ગંદા ભરાઈ રઈએ એટલે મારો દીકરો જ્યારના નહતોને ત્યારે રમવા ના આવતો પણ હું જતી. એ આવે કે ના આવે એને હું ઘરે રાખીને જતી એટલે એ છેને ગેલેરીમાંથી જોવે. કે મમ્મા તો રમે છે પછી એને પણ મન થાય કે ના હું પણ જાઉં. એટલે ધીમે ધીમે એને ખબર પડી કે કેશ મતલબ કે અમે લોકો છે ને સોસાયટીમાં એ જ નિયમ કર્યો છે કે કોઈએ અ એવી રીતે પાકા કલર નહીં લાવાના. એટલે કા તો પેલા ગુલાલવાળા કલર હોય ને કેસુ અને હું તો ઘરેથી છે ને કેસુડાનું પાણી જ બનાઈને એટલે એ બધાને ઠંડક આપે એટલે કેસુડો શું છે એ છોકરાઓને ખબર પડે. એનું પાણી કેટલું આપણા શરીર માટે સારું છે એ ખબર પડે. એટલે ધીમે ધીમે છે ને આપણને જોઈ આપણે એવું કહીએ કે આ કરવું જોઈએ આ આમ કર. તેમ કર તો છોકરું ના કરે પણ આપણને કરતાં જોવે ને તો એ તરત જ કરે એટલે પછી હોળીમાં મે એવું જ કર્યું કે એ ધૂળેટી રમવા આવે કે ના આવે આપણે જવાનું અને હોળીના દિવસે પણ એવું જ. કે એ જયારે પ્રદક્ષિણા કરે ઈવન અમે લોકો અમે લોકો તો કેવું કે આખું પ્રદક્ષિણા થઈ જાયને પછી પણ ત્યાં ને ત્યાં ઊભા રહીએ અને આપડી પીઠ છે ને એ અ ત્યાં આગળ કરી દઈએ હોલિકા દહન થતું હોય એ સાઈડ એટલે આખું એક આમ શેક થઈ જતો હોય ને બોડી ને એવું લાગે કે બધા અ જે જીવાણુઓ છે એ પણ મરી જાય અમે કપૂર લઈ જઈએ, લવિંગ લઈ જઈએ. તો આ બધું જ છે ને છોકરું જોઈ જોઈને પછી શીખે આપણે જેમ કરીએને એમ પછી છોકરાઓ કરે. એટલે હવે એ પણ હોળી ધૂળેટી બધા જ તહેવારો એકદમ ધામધૂમથી ઉજવે છે.
સાચી વાત એટલે તહેવારનું મહત્વ તો આપણા જીવનમાં બઉ જ જરૂરી છે રૂટીન લાઈફથી અલગ. તમે અલગ કરો દરેક પાછળ એક વિજ્ઞાન છે. કોઈ બી તહેવાર તમે લઈ લો એને એના માટે જ બનાવવામાં આવી છે કે તમે દરેક મળો એક આપણે શું છે સામાજિક પ્રાણી છીએ. કે દરેકને એકબીજા સાથે મળવું તો એટલું ગમતું જ હોય પણ અત્યારે શું થઈ ગયું છે. છોકરા ને હું ને મારો મોબાઈલ બસ ત્રીજું એને કોઈ જોડ વસ્તુ હોય ના હોય કઈ જ ફેર પડતો નથી. પણ આપણે ધીમે ધીમે હવે એમને આપણા તેવામાં વાળવા પડશે. અને એમને એનું મહત્વ સમજાવવું પડશે કે જો બેટા તું મળ તારી ઉંમરના લોકોને મળ તમે ગ્રુપ બનાવીને તહેવાર કરો. તો એમને બી મજા આવશે ને આપણને બી મજા આવશે.
તમારી વાત એકદમ સાચી છે તમારી સાથે વાત કરીને ખરેખર બહુ આનંદ થયો. અને કેટલું મહત્વ મતલબ
આવજો.
આવજો.